હેલો
હેલો કેમ છે તું કેટલા દિવસ પછી તે મને ફોન કર્યો
જો ને યાર હું તો એકદમ મજામાં છું બસ આખો દિવસ કામ અને ઘરની વ્યવસ્થા સમય જો ત્યાં જાય કઈ ખબર જ નથી પડતી આખો દિવસ એમને કામમાં કામમાં જતો રહે તું કે તારે શું હાલ ચાલ છે
મારું પણ એજ હાલત છે પણ હવે તો થોડી ઉત્સાહિત છું કારણ કે છે ને રક્ષાબંધન નજીક આવી રહ્યું છે
તો તને ખબર છે કે આ વર્ષે અઠ્યાવીસ ઓગસ્ટ રક્ષાબંધન છે એમ
હા યાર બિલકુલ યાદ જ છે મને એટલે જ તો મેં તને ફોન કર્યો કે મેં વિચાર્યું કે તારી તૈયારીઓ ક્યાં સુધી પહોચી છે મેં તો ગઈ કલે જ મારા ભાઈ માટે બજાર માંથી સરસ મજાની રાખડી પણ ખરીદી લીધી છે
અરે વાહ તે તો બહ જલ્દી ખાઈ ખરીદી લીધી ગયા વર્ષે તો આપણેે સાચ ખરીદવા ગયા ત આજ ખેરેતે જલ્દી ખરીદી લીધી તો કેવી રાખે લીધી આ વખતે
ય આ વખતે મેં હને થોડુંક વિચાર્યું કે એ ઈકો ફેન્સી રાખડીઓ લીધી જેમાં પછીને છોડ ઉગાડી શકાય અને પર્યાવરણ માટે પણ સારું અને તહેવારની ઉજવણી પણ એકદમ યાદગાર બની તે એટલે મનત વખતે થોડીકુું આવડ કરીને આ રીતના જ વિચાર્યું તે તે શું વિચાર્યું તારો કઈલા
અરે વાહ આ તો બહ તારો અદ્ભુત વિચાર છે મેં તો મેં તો છે ને મારા ભાઈઓ માટે ને ઓનલાઈન કસ્ટમાઈઝ રાખડીઓરી ઓર્ડર કરી દીધી કેમકે હે ને ઓલા વખતે તો આપણે સાથે ગયા તા અને ત્યાં જઈને રાખ ડી ખરીદી દિધી તો આજખેરે તે તો ઉતાવળ થી લઈ લીધું તો મને એમ થ્યું કે લાય હું ય મંગાવી લવ અને મેં હેને એવી રાખડીઓ તો છે ને માર ભાઈને ક્યારેય બાંધી નથી કેમકે ઈ રાખડી માં હે ને
ભાઈ ના નામ હે ને કોતરાવેલા હોય એટલે મને એમ થયું કે મારા ભાઈ ને તે જોઈને બહુ જ ગમ શે એટલે મેં પછી એને ઓર્ડર કરી નાખ્યો છે.
હા યાર તારી સાચી વાત નામ વારી રાખડી તો ખરેખર એકદમ યુનિક જ લાગે અને આકર્ષણ પણ લાગે ભાઈને હાથમાં જોઈને પણ બઉ અદભુત લાગે. અને ભાઈ પાસે તું શું ગિફ્ટ માંગવાનું જે તે કઈ નક્કી કર્યું રક્ષાબંધન એટલે તો ભાઈ નું ખાલી ખિસ્સા ખાલી કરવાનો જ આપડો હોય ને આપડે તો એજ છે કે ભાઈ આપણા માટે શું લાવે તે કઈ ન નક્કી કર્યું?
સાવ સાચી વાત તારી મેં તો પેલે થી હે ને મારું લિસ્ટ તૈયાર કરી રાખી છે. મેં એક હે ને સરસ ડિઝાઇનર ડ્રેસ અને મારા મનપસંદ પુસ્તકો સેટ મંગાવે છે કેમ કે ગયા વખતે તો એને મને છે ને કેસ જ આપી દીધો તો ત્યારે મારી કઈ એવી ઈચ્છા નહતી કે હું આ લઉં એમ આજ કે તો મારે ને પુસ્તકો ન થોડીક કામ હતી ખરીદવાની જ હતી એટલે ભાઈ કીધું કે હું તારા માટે તમ તારે હું તને લઈ દઈશ એમ રક્ષાબંધન ના ગિફ્ટ માટે અને હારો હારે એક મમ્મી એ કીધું કે ડ્રેસે એ એક મંગાવી લેજે એટલે મેં ડ્રેસ પણ લઈ લીધો તો ભાઈ તો અત્યારથી જ મને તો પૂછવાનું શરૂ કરી દીધું. તે શું માગ્યું?
અરે અરે એક બહ મસ્ત મજાની ગિફ્ટ આવી હતી પણને હે ને આ વખતે તો મારા ભાઈ પાસે હે ને સામે છે ને જે એને મેં કહી દીધી તું એ મને પૂછું તું કે તારે બેન આ વખતે શું રક્ષાબંધન માં જોઈએ તો મે પણ એને કઈ દીધું કે આ વખતે હે ને મારા હાતર હે ને એકદમ લેટેસ્ટ સ્માર્ટ વોચ મંગાવી લીધી તે કહી રહ્યો હતો કે મારા માટે કઈ સરપ્રાઈઝ પણ લાવશે એટલે હું હું પણ રાહ જોઉં છું કે તે શું આ વખતે મારા માટે ગિફ્ટ આ બનાવાનું છે તે કઈ નક્કી કર્યું?
હા રક્ષાબંધનમાં તો મીઠાઈ મીઠાઈ વગર તો એ અધુરું જ કેહેવાય ને યાર અ અમે તો ઘરે હે ને મમ્મી કાજુ કતરી અને ગુલાબજામુ બનાવાની છે. ઓલા વખતે કાજુ કતરી તો બયનીતી અને આખેરે ગુલાબજાંબુ બનાવાના હે કેમ કે મારા ભાઈને હે ને કાજુ કતરી તો બોવ બોવ જ ભાવે. એટલે ભાઈ કાજુ કતરી ભાવે એટલે ભાઈ માટે કાજુ કતરી અને એ તો તમે લોકો શું કરવાના છો?
અમારા ઘરે પણ હે ને બ બધાય ને મીઠાઈ બહુ જ ભાવે હે ન ખાસ કરીને મારા ભાઈને તો મીઠાઈ એટલી પસંદ હે ને વાત જ ના કરીશ. આ વખતે પણ મેં એવું નક્કી કર્યું હે કે મારા ભાઈને મીઠાઈ બઉુ પસંદ હે તો હું બાર થી મગાવું એના કરતા હે ને મારા હાથેથીન જ બનાવું તો પછી મેં એવું વિચાર્યું કે હે ને ચોકલેટ અને પેંડા એ બે મને બોવ સરસ મસ્ત બનાવતા આવડે હે. હું ચોકલેટ અને પેંડા બનાવું અને બહારની મીઠાઈ કરતા ઘરની, બનાવેલી એમાં પ્રેમ વધારે હોય એટલે મેં તો એવું નક્કી કર્યું.
ખરેખર તારા હાથની મીઠાઈ ખાય ને તો ભાઈ હેને ખુશ ખુશાલ થઈ જશે. સૌથી વધારે વાત તો એ છે કે આ વખતે હે ને, રક્ષાબંધન શુક્રવારે છે. ખબર છે અને શનિ રવિ ની રજાઓ સાથેને એક લાંબો વ કે મળી જશે, કેમ કે શનિ રવિ તો આપણેે રજા જોવી. એટલે શુક્રવારે રક્ષાબંધન આવી જાય એટલે લાંબુ ત્રણ ચાર દિવસનું રીતે થઈ જશે, તો બજા ભેગા થઈને. બહ મજા ક મજા આવશે આજ ખ્યારે.
હા યાર સાચી વાત અમારે ત્યાં પણ ઘણા બધા સગા સંબંધીઓ ભેગા થવાના છે. મારી માસી ના છોકરા મારા મામા ના છોકરા અને એમને બધા કઝિન ભેગા થને ને પૂરો પરિવાર, એક સાથે હોય ત્યારે તો આપણે, તહેવારને કક અલગ જ રોનક જોવા મળેને બધા સાથે હોય તો મજા પણ આવે એટલી બધી.
બિલકુલ સાચું, બાળપણમાં આપણે જયારે નાના હતા ત્યારે ખબર હ ને રાખડી બાંધવા માટે કેવા ઝઘડા કરતા, ને મારી માસીની છોકરી ને મારા મામા ના છોકરી છોકરાને એ બધા આવે ને કાકાની છોકરીને, એ બધા હેને મારાથી આમ મોટા એજમાં. એટલે હે ને એઈ લોકો હે ને પેલા એમ કે હું પેહલા બાંધીશ એ તો ત્યારે હે ને હું એને આરામ ઝઘડો કર્યો કે નહી શું કામ હું ભલે ને નાની હોય પણ હું પેલા બાંધીશ ભાઈને રાખડી. કેમ કે એને ભાઈ છે ને એટલે મારા ભાઈ ને જ રાખડી બાંધવા આવે. તો એ રીતે અમે ઝઘડતા તો પછી બા અત્યારે આપને એવું લાગે, કે ઈ જ યાદો કેટલી આમ મીઠી લાગે અત્યારે.
હા સાચી વાત હે, પણ મેં તો હે ને મારા ભાઈ બહેન સાથે હેને, એવું નક્કી કર્યું કે આ વખતે હેને ભાઈ બહેન સાથે આ રીત તહેવાર પણ, જતો રે અને થોડીક મીઠાશ ને થોડોક તીખો એમ સારું લાગે એવી રીતના હેને. થોડીક ફરસાડ પણ બનાવવાનું નક્કી કર્યું.
એ તો આપણેે બનાવાની જ છે. અ તું એવું કરજે કે હેને ફરસાણ બનાવી નાખજે. એવું હોય તો તું મને કેતો મમી ના હાથની કઈ પણ મીઠાઈ પણ કાજુ કતરી ને ગુલાબ જાંબુને ત્યાં મોકલું એમ, કેમ કે અમારા ઘરે તો બધા આ તા જોય કાકા બાપા ના બધા આખું ફેમિલી હોય ને બીજા એ ભેગા થતા હોય. તો એઈ પ્રમાણે હોય તો તું કેતી હોય તો હું અહીંથી પાર્સલ કરીને હું ત્યાં અત્યારે તો રેપિડો સિસ્ટમ છે એટલે કેતી હોય તો એ પ્રમાણે તને મોકલી આપ.
હા યાર. તું એવું કરજે, ને હા જો હું તને એક વાત કેતા તો ભૂલી ગઈ કે, આ આપડે ભગવાન ની પૂજા કરીને થાળી તૈયાર કરવામાં આવે, ઈ થાળી તે મંગાવી લીધી હે પછી આપડે ભય ને રાખડી બાંધી ત્યારે પણ આપડ પેનડા રાખડી રાખી, એના માટે તે થારીખ કઈ મંગાઈ હે. કે નહી.
એ મેં પણ મંગાવ નથી પણ આજ ખેરે હે ને મે એવ દરખેલો તો હે ને હું બ થી જ મંગાવું પણ આજ મેં એવું વિચાર્યું, કે હે એક દિવસ અ જાગ થીને હું વ્યવસ્થિત થઈ ને કોઈને ખબર ના હોય ને, એવી રીતે હોય ને હું રાતે હુ હેને ઈ થાળી હેને ડેકોરેશન કરવાની છું, એવું હોયને તો હું તને ફોટા મોકલી દઈશ. અને એવું હોય ને તો આપડે એનો સામાન લઇ આવશું કેમ કે મારે હે ને મમ્મી ને સરપ્રાઈઝ દેવી હે. કે, ઈ બહુ એવું કેતા હોય માર માર બેન છે ને બીજી કાકાની છોકરી. કે ઈ જો કેવી ડેકોરેશન કરીને ઈ ડીશ શણગારે તો પછી મ એમ થયું કે લય આજ ખેર હું કરું તો તારો શું વિચાર હે.
હા યાર મારે પણ આ વખતે એવું જ વિચાર હે મારો વિચાર હતો પેલા મેં હે ને. અ ઓનલાઈન બઉ મસ્ત હારી જોઈતી પણ મેં કીધું ઓનલાઈન કરતા હે ને હું મારા જાતે જ બનાવુ તો ડેકોરેશન કરીને બનાવ તો એ પ્રત્યે સારું રેશે. ને કે ઓનલાઈન તો અત્યારે ગમે તેવી વસ્તુ આવે ને આપડે પૈસા દઈ દે ને ગમે તેવી વસ્તુ આવી જાય એ વરી સારી ના આવે તો રિટર્ન કરવી એના કરતા જાતે જ બનાવી લઉ તો
હા તો આપડે એમ જ કરશું કે આપણેે હેને જાતે જ બનાવી લેશું અને મારે તો હે ને ભાઈ ની રાખડી બાંધવાની હે ને બીજા મારા બીજા બે બીજા ભાઈ ની બાંધવાની હે તો તારે કઈ રીતે રાખડી બાંધવા જવાનું હે કે આગે જવાનું હે. કે નય.
હા એ મારે પણ જોને મારા ભાઈ ને બાંધવાની હે પછી મારા કઝિન હે ને એને પણ બાંધવા જવા જવાની હે તો તેમનું ઘર તો એ બહુ દૂર છે એમ કે એક કઝીન તો આમ સોસાયટી ની બહાર જ રહે તો એ તો નજીક થાય પણ એક કઝિન તો હેને ઠેટ અમારા ગામની બાર જ રેહે તેમનું ગામ એ બો દૂર હે તેમાં છે ને અડધો દિવસ જતો રહેશે અને આ આપડે રાખડી નું મુહૂર્ત પણ જોવું પડે ને મુહૂર્ત પ્રમાણે બધું કરવું પડેને
હા ચોક્કસ એમાં તો છે ને મુહર્ત હોય છે ઓમ જોકે કીએ છે. મુરત નું પણ ઓમ માનયે તો રક્ષાબંધન એ મુરત માટે નો તહેવાર નથી રક્ષાબંધન પેલા જે વીર પહલી આવે ને ઈ પણ ભાઈ માટે હોય એટલે વીરપલી નું સાચું જે કઈ પણ હોય ને એ હોય પણ હવે આ લોકો બ્રાહ્મણ લોકો એમ કે કે આ રીતે આપડે ચોઘડિયા મને તો ચોઘડિયા ની પેલુ હોય ની પણ ઘરમાં બધા રાખતા હોય એટલે પછી મારે ઈ પ્રમાણે જ કરવું પડે. તો હું હે ને આપડેયા જોરાઈ લઈશ ને હું તને મુહૂર્ત નું કહીશ કે કેટલા વાગ્યાનું મુહર્ત છે બરો બરોબર ને ઈ રીતે પછી આપડે રાખડી બાંધી લેશું.
સારું હાલ તો તું કેઈ એ પ્રમાણે કરશુ તને અને તારા પ પરિવાર ને પણ મારા તરફથી રક્ષાબંધન ની હાર્દિક શુભેચ્છા આપણે જલ્દી રૂબરૂ મળ આવજે.
હા તને પણ હાર્દિક શુભેચ્છા રક્ષાબંધન માટેની. બાઈ આવજો.